હલો.
જીવોમાં જ હો, જીવ કઈ ન.
શ નિ કોનસમ ઘડી વળકો પ
આ આ્યો આ્યો આ આ
ચાર વાજે, આવ ના, આવ તમારો વાજ. હલો.
હા.
હલો.
હવે હેન જાય, આવે હેન જાય, એવું થાય. બરોબર, અવાજ આવતો નથી, શોટતો શોટ તો અવાજ.
અ ત જીવોમ જોતો રહ્યો.
એવું. હા. અવાજ આવ તો ઘડી ખારો, આવું પછી ખાવ ન થ આવતું એવું થાય.
બસો, વધતો રહ્યો વધારો.
હા, હોવા જ થતું છે.
ઓ. ઘરે જ ફોન આવ્યો, પણ ફેરેજ ફોન આવે, એલા હા.
એ બલે.
ઉપાડયો.
હ, હા.
હા, બોલ?
કીલો બટ, કીલો બટાકા જોઈ હ મળે છે?
કિલો બટાકા?
હમ્મ
હા, મળી રહી છે.
હ, કારે આવો તમે
હ..
હલો.
હલો. અવાજ નથ આવતો તમારો હલો. હલો હલો.
કોલેજ મા જવા નુ થયે
બે મિ
કેમ અવાઝ નથ આવતો
હમ્મ આયો, આયો
હા, આવે. આયો, આયો.
કપાય ને તારો અવાઝ આવે હે
ડબલ ટકામે
અવાજ આવે છે?
હમ્મ
હેલો
હમ્મ
હલો આવે
આયો હવે
આવ્યો હો અવાઝ
હ
આવ્યો
નહીં નહી
આવે હે
હલો. ધીમો આવે તારો
હા.
આયો, ફૂલ અવાજ? તો વાંધો નહી.
ફૂલ આવ્યો, અત્યારે આવ્યો ફૂલ. પેલા સાવ હાવ ધીમો ધીમો જ આવતો હતો એવું હે વિકસ કી ગોલી લો
થોડો બદલાય ગાળા મા બડે અમથું બે દી જુનાગઢ જવાનું થાય, ત્યારે માલા નું હોય, થામ.
નકી વખતે જ રોગ થાય, બધા જાવો નહી ને તારે.
જાણું ન.
હા, એતો જુનાગઢ કહું, જુનાગઢ જવાનું થાય, ત્યારે ન માંદા પડ્યું સારું એ. ફરવા જાવ નહી, ત્યારે જ રોગ થાય બધા.
હા.
હમ. કોને? હા, હા, ક્યા બોલો?
જુનાગઢનું. જૂનાગઢ.
હા. શું જુનાગઢ?
જુનાગઢ જાય, ત્યારે તો રોગ થાય એમ‌.
હા.
એમ.
હવે અવાજ તારો હરકો.
ત ના ના હમ
મને ન સમજાવતું. પણ ક્યાંથી સમજાયતા, અવાજ જ નથી આવતો. તારોવાજ હાવ થોડો કરતા પ સમજ, હા, હા, હા, આવે તે. મારો જ ન આવ હ મારે ફન હલ ના, ટાવર મા બરોબર.
પર.
હ, હા, ર રઈને આવે.
હા. હચું કરી ને, નવાજા હ બોલી ગયો હું, ધ્યાન ના બોલી ગયો. હા.
હા, હા, ચુપા રહી રે નવાજા, હું બોલો ચાર નો, બોલો એ તું ચાર બોલ્યો. ચો
હ. હ.
હા.
તું અમે બોલીવી ર ને, બન થ ની ભેગ હું બોલું હું.
કરાયો. હ.
તો જદર
હા.
તાકા.
હા. દાંત કાઠાને તરત તું ગયો, લઈને, રમળનું, મને. તુક તો જત કટા તત બોલો હા. હા, તું ફરી વાર, બોલો? દા ન જો હું પછી અવાજ હોહી ગયો આમ તો ટાસ્ક પૂરો જ ન થાય, ક અવાજ નો અવાજ હરફ કોક વય તો તો વ ન આવતો કેવા થ આવતો મકક ના
એ આ
ક્યાર નો હુઈ ગયો હે અતાર નો નહીં - હવે બે મિનિટ રહી હે બટાકા લય લીધા
હા
હલો હલો
તારે લેવા હે બટાકા
શું ભાવ એકા -
પચી રૂપિયા
ભાવ હું હ ભાવ પચી રૂપિયા મંણ પછી રૂપિયા નનો મણ લીહ -
કિલો
પછી ના મણ ને કિલો નત લેવા મણ આપે તો લેવાનું
તો મારે
પૂજજો તો પછી રૂપિયા ના મણ આપવા હ
હૂ પણ અજુ નથ પોયગો
હમ્મ કિલો લોતો મોંઘા પડે પચી રૂપિયા
હમ્મ
આ ત હ પચી રૂપિયા નો મણ દેતો હોતો લય લિયે
લગભગ તેરી રૂપિયા ના મને એવું લાગે
હા
હમ્મ
વદારે કીધું બોલ
હો આવ્યો આવ્યો
હા બોલો આવ્યો ને હા તો આવો દહ મિનિટ પૂરી થઇ જાય ભલે આવ્યો
હે
હ